હલો.
હલો.
હેલો, કેમ છો?
મજામાં, તમે?
બસ હું એ મજામાં છું.
હા શું કયો છે તમે ક્યાં હતાં?
ક્યાય નહીં બસ જોઓ હમણાં તો વરસાદી વાતાવરણ હતું એનું મોજ મારતાં હતાં તમે શું કરતાં હતાં?
હું તો મારી ફ્રેન્ડસ જોડે છું.
અચ્છા અચ્છા સારું તો સારું, કેમ ફ્રી હતા હમણાં?
હા હા બોલોને.
હા તો તમારી જોડે એક વિષય ઉપર વાત કરવી તી.
હા કરોના.
તમને એમ તમને કયો તહેવાર તમને વધારે ગમે છે? કે કયો તહેવાર તમારો પ્રિય છે વધારે?
એમ જોવા જઈ તો મને વધારે તો બધાં જ ગમે છે પણ એક વધારે પડતું કેવાય ને મનપિય એ છે નવરાત્રી, નવરાત્રીમાં તો કેટલી મજા આવે.
અચ્છા અચ્છા હા એ તો છે કે નવરાત્રીમાં હોય ને ખૂબ મજા આવે છે. જે નવ દિવસ જે હોય છે એનામાં આપે ખુબ ગર બારે રમી છી, નવાં-નવાં ચણિયા ચોળી પહેરી છી તો ખૂબ મજા આવે છે.
હા એમ નઈ તમારો કયો ફેવરિટ છે?
હા બાકી તો તમને કે મને તો મારો પ્રિય તહેવાર તો નવરાત્રી જ છે કે એનામાં નવાં-નવાં આપે ગરબા શીખી અને જે નવ દિવસ આપણે ગરબા રમીએ છી. તો એ કેટલો આમ ખૂબ મજા આવે છે અને રાતો કેમ નીકળી જાય છે એજ ખબર નથ થી પડતી આપડા ત્યારે તો કોઈ પગને માથું નથી દુખતું.
હા એજ ને મારા તો પગ દુખે તો પણ હું ગરબા રમી શકું એટલા પ્રિય છે મારા માટે.
હા એઈ જ હવે તો ઘણા બધાની પ્રિય તો નવરાત્રી જ હોય છે, પ્રિય તહેવાર. કેમકે નવરાત્રીમાં જે આપણે આપણા મિત્રો સાથેને ગરબા લઈ છીએ કે ગરબા રમી છીએ. એમાં કેટલો આમ આનંદ થાય છે, આપને ખબર નથી હોતી કે કેટલા વાગી ગયા કેટલોું ટાઈમ નીક નીકળી જાય છે, કોઈ કઈક જગ્યાએ તો જેમ કે અમદાવાદ છે, કે આણંદ છે કે ત્યાં. આ રાત રાત આખી આખી રાતો ગરબા ચાલી રહ્યા છે, તો બી લોકો રમે છે, ને કોઈના. પગ માથું નથી દુખતું ને નવ દિવસ કેમ નીકળી જાય છે, ને ખબર જ નથી પડતી આપને.
હા એ જ ને એ તો નવરાત્રી ન તો મને બેસ્ટ ટાઈમ તો એ લાગે કે આપડણે નવી નવી ચણ એના પેરી. ફોટો ક્લિક કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરી ફ્રેન્ડ્સ ને બતાવી ફ્રેન્ડ્સ ને એ આપ સુુધી પહેરે સાથે રમી નવા નવા ગરબા હોય છે, કેટલે મજા પડે.
હા એજ તમારી વાત સાચી સાચું છે. કેને આપણી ફ્રેન્ડસોની ચણિયાચડી આપડી બેમ્પણીઓ આપણી ચણિયાચોડી પહેરે. આપે એની પેરી તો નવું નવું લાગે આપને બી. અને પાછું બીજું કેવું કે એ લોકો આપને નવા નવા ગરબા શીખવાડે કે આપે ખવાડીને જે આપણે એ નવા ગરબા છીએ ને એની કઈ અલગ જ મજા હોય છે.
હા ને તો મને તો ના સ્કૂલ ની નવરાત્રી ભી બઉ જ યાદ આવે. ને મનાવવાનું કે ભાઈ તું આવ આવ આવ પછી એના જોડે રમવાનું ટી જોડ રમવાનું મેકઅપ કરી જવાનું સારા કપડાં પહેરી જવાના.
હા એ તો તમારી વાત બિલકુલ સાચી છે, કે. એ લોકોને આપડા મિત્ર બેમપણીઓને કે મિત્રને કે મનાવું જ કેટલું બધું. આ મુશ્કેલ વાળું હોય છે, કે એ લોકો માને નહી કે નહી આવું ને આપે તેને મનાવી. છી ને એ લોકો આવે છે, જે પછી આપે મજા માણીએ છીએ નવરાત્રીમાં સ્કૂલોની કે. કોલેજોની તો એ કઈ અલગ જ કેટલી મજા આવે છે.
હા પછી એમાં તો નવરાત્રી નું તો બી સારું હોય છોકરા ના કેટલા મસ્ત મસ્ત. કપડા હોય ને કપડામાં બી આપણી છોકરીઓમાંમાં કેટલી વેરાયટી હોય છે. જેમ કે ઘાગરો છે પછી ધોતું હોય કેળયું. હોય કેટલી બધી વેરાયટીઓ છે.
હા એ તમારી વાત તો સાચી છે. જે આપે મેન જે ગરબા રમવા રમવા રમવા જાય છી. એ ગરબા રમવાની મજા જે છે, ને એ ચણિયા ચોળમાં જે આવે છે, ને એ તો સાદા કપડામાં ભી નથી. નથી થી આવતી.
હા એ તો છે. કુદડી રમીન મજી ચોલી પણ ફરી આપણેે પણ ફરી. આપડું મન પણ ફરતું હોય એ તો કેટલી બધી મજા આવે.
હા ચણિયા ચોળીમાં જે આપડો. આપડે તૈયાર થઈ ને સારા સારા ફોટોસ ભી આવે છે. અને જે આપે તમે કીધું આગળ કે સોશિયલ મીડિયામાં આપે. એને નાખી છી બધાને જોડે બતાવી છી.
હા એજ લે એમ તો મજા તો દિવાળી માં પણ આવે. પરિવાર સાથે બેસવાનું મીઠાઈઓ ખાવાની.
હા એ તો તમારી વાત સાચી છે, કે દિવાળી એક એવો તહેવાર છે, કે પોતાના પરિવાર સાથે. તે બધા લોકો બેસે છે, અને સમય કાઢે છે, પરિવાર જોડે. અને સારી એવી મજા માણે છે.
હા એજ ને તો દિવાળી માં તો સારી વસ્તુ એ પણ છે, કેટલા બધા ફટાકડા ફોડવા મળે. પછી પરિવાર બધા ભ સાથે મળે જમે મીઠાઈ ખાયને બીજા દિવસે પૈસા મળે. નૂતન વર્ષ અભિનંદન નંદન હોય બધા બધાને અભિનંદન કરે.
હા એ તો તમારી વાત સાચી છે, કે દિવાળીમાં તો. જે આપડી ઘરે ખાણી-પીણી જેટલી બધી આવે છે, નાસ્તાઓ લઈ લઈ કે મીઠાઈઓ લઈ લઈએ. કેટલી બધી આમ નવી નવી વાનગીઓ બનાવે છે આપણા મમ્મી ઘરે. કે નવી નવી મીઠાઈઓ આપડે બારે થી આવે છે. ખાવાનું બધા જોડે બેસીને જે આપણે જમી છી કે ખાય છી. એક. ખુબ જ અલગ જ આનંદ જ હોય છે. અને પાછું જમીને રાતે બધા જોડે બેસી બારે કે અને ફટાકડા ફોડે, બાળકોને જોઈ ને આનંદ મેળવી છીએ આપે.
હા, એજ ને! ફટાકડા ફોડવાની તો બઉુ જ મજા પડે. પણ જયારે હદ બારે કે વધારે પડતા ફટાકડા ફોડાય જાય, તો એ તો આપણા વાતાવરણ માટે પણ સારું નથી ને, હમણાં. તો કેટલા બધા ફટાકડા ફોડાય છે ને, આપણું વાતાવરણ સડું પણ નથી રહેતું.
હા, એ તો તમારી વાત સાચી છે કે, એ જે વધારે પડતા ફટાકડા જે ફોડે છે. તો તેથી હવામાનને ખુબ પ્રદુષણ થાય છે, અને હવામાન પ્રદુષણ થાય છે તેના કારણે લોકોની સ્વાસ્થ્યમાં ખુબ બગડી બગડી જાય છે. અને શ્વાસ લેવામાં કે તકલીફ પડે છે, અને ઘણી બધી બીમારીઓ આવી જાય છે ફટાકડાના. ધ ધુવાડો હોય જે એના કારણે અને વધારે પડતા ફટાકડા ફોડે છે, તો પૈસાની બી કેટલી બરબાદી થાય છે, હવે તો કે કેટલી મોંઘવારી છે ફટાકડા માં, તો હવે મોંઘવારી, ફટાકડા ન ફોડે, અને તે પૈસા બચાવીને કોઈ અનાથ આશ્રમમાં કે જઈને, મીઠાઈઓ કે બા તો તેથી કેટલો પ્રેમ ભાવ વધે છે.
હા, એ જ ને અને એમ તો જોવા જઈએ તો, રક્ષાબંધન પણ મારી તો ફેવરેટ છે, મનપસંદ. કેમ કે, ત્યારે ભાઈ-બહેન નો તો અલગ જ રિસ્તો હોય છે.
હા, ઈ તહેવાર એટલે ભાઈ-બહેન નો તહેવાર, અને ભાઈ- બહેન નો જે આમ બોન્ડ હોય, એ કેટલો આમ અનમોલ બોન્ડ કહેવાય છે કે એટલું બધું સારું કેહેવાય કે, ભાઈ-બેહેન રાખડી ભાઈ, ભાઈના હાથમાં બહેન રાખડી બાંધે છે, એની રક્ષા માટે
અને આ ભાઈ, બહેનને કઈક ટોફો પણ આપે.
બીજું તો તમને કયો તહેવાર ગમે છે? હા, એ તો તમારી વાત સાચી છે કે, ભાઈ અચ્છા, અચ્છા. ભાઈ-બહેન માટે કોઈ વસ્તુઓ લઈ આવે છે, અને એ‌ ઈ ખુબ સારું કહેવાય છે, અને ઈ તહેવાર કંઈક અલગ જ હોય છે.
હા, એજ નહીં. એટલે આ રક્ષાબંધન ના પણ બહુ જ મજા પડે છે.
હા, બાકી તો આપે જોવા જઈએ કે હોળી છે. તો હોળીમાં હવે બધા કેવા કેમિકલ વાળા રંગો આવી ગયા છે, તો તે થી આપડી ચામડીને કે બધું આમ નુકસાન થાય છે.
હા ને, અગર આપડે ઓર્ગેનિક કલરો વાપરીએ, તો આપને તો કઈ ના થાય ને, તો તો એ એનાથી તો મજા પડે, આપણે હોળી રમવાની.
હા, એ તો છે કે જે ગુલાલ થી, પેલાના જમાનામાં ગુલાલ થી ને રમતા, કોરા રંગોથી, તો ઈ સારું હતું. ઈ બધા આપડ જે ચામડીને કોઈ હાનિકારક નહોતા. અને હવે તો જે કેમિકલ વાળા સ્પ્રે ને આવી ગયા છે, તો એનાથી રમે. છે, તો એ બધું હાનિકારક ભી થાય છે ચામડી ને કે પાણીથી રમે છે, તો પાણી નો બી બગડાસ કેટલો થાય છે.
હા, એજ ને. પણ અમારા અહિયાં તો ગાય ના ગોબરથી પણ રમે છે.
હા, તો એ તો લોકોને હવે સમજવું જોઈએ કે એવું બધી ખોટી-ખોટી મસ્તીઓ ના કરવી જોઈએ. એનાથી પ. એથી એના કરતા પ્રેમ થી કલર લગાવે અને ખૂબ આનંદ લઈને રમે. તો ઈ તહેવાર નો સારો ઓલું થાય ઉપયોગ.
હા એટલે પણ અમારા તો અહીંયા એવું પણ હોય રમવાના આવે તો એને ઘરેથી બોલાવા જાય. કરી ના હોય તો ઘર માં જાય.
હા એઈ તો છે બાકી તો હવે આજકાલ તો તહેવારો ની કોઈને. સાચી મજા તો લઈ નથી શકતા. બધા પોતપોતના મોબાઈલ ઉપરને હોય છે અને ખાલી તહેવારોમાં જેમ કે. ફટાકડા આપે લઈ લઈ તો ફટાકડા એક ફૂલઝડી બાારશે અને ફોટો ખીચાવશે. તો ફોટો ખાલી એક સોશિયલ મીડિયામાં નાખવા તો તહેવારો. થી આપે એમ એક તહેવાર આવે તો શું કે આપે બધા ભેગા મળી હળી શકી બેસી શકી તો એ મુખ્ય એનું કારણ ઈ છે તહેવાર નું
હા એ છે જે પેલાના જમાનામાં તહેવારો ઉજવવામાં આવતા એ હવે તો નથી. નથી આવતા. કેમ કે જે તહેવારોને રસમાં પહેલાના લોકોને હતું એ હવે નથી રહ્યું.
હા એ તો છે કે આજકાલના યુગોને તો હવે એટલું તહેવાર ની કંઈ. સમજણ ને નથી રહી પેલા જે હતું એ બહુ આમ સારું ને હતું પણ હવે તો એ લોકો એવું કઈ એવું રહ્યું નથી બધાને પોતાના ફોટોસ ને પાડે ખાલી એટલું હોય છે. હા. બાકી તો બીજું તો હવે તો આજકાલ તો હિન્દુમાં તો કેટલા બધા તહેવાર હર મહિને લગભગ સુધી તહેવાર આવી રહ્યા છે. હા બાકી તો શું છે કે તમને બીજો કોઈ તહેવાર ગમે છે? હા